હલો હ બસ મજા કેમ ફોન ઉપાડતા આટલી વાર કરી
વાર કરી કારણ કે થોડુંક કામમાં હતો એટલે
હા તમે તો ઘણા બિઝી છો ને થોડા
હમ બીઝી હતા હવે તો થોડાક તો એમ કહોફ્રી થયા કારણ કે એક્ઝામ પતી છે હા એટલો બધો લોડ હતો જે એક્ઝામનો હવે પૂરો થયો છે આજે એક્ઝામ પતી અને આજે જોઓ મે પાછા ક્યાં ગયા હતા બજારમાં મસ્ત ફરવા માટે માઈન્ડ ફ્રેશ કરવા માટે બજારમાં ફરવા ગયા હતા એમ તો તમે વાત કરો મારે એક કોલ આવે છે હું ઉપાડું
એવું એમ ચી જગ્યા બજારમાં તો પાટણમાં ઘણી ફરવાની જગ્યાઓ છે ઓલું જે આ જાગતા ફરવા જાવ તો શું કહેવાય આપને ઓલી રાણીની વાાવ નહી ન્યા ફરવા જેવું છે તમે કદાચ ફરો ને તો તને ઘણી એવી જગ્યાઓ સારી જોવા મળી જેમ કે તમે આપણે રાણીની વાવમાં જે થ્રીડી એનિમિશન જોવા મળશે રાતે તમે જાઓ ને ત્યાં તો ઘણું તને ફરવાલાાયક સ્થળો છે તમે રાણી ની વાવમાં જાતા કે બીજે જાતા
હા હા રાણીની વાવમાં જ જયા તા રાત્રે અમે ગયા ત જે લેઝર શો હતો ને
અચ્છા એ લેજર શૉ કહેવાય
હા
હું તો થ્રી ડી એનીમિશન સમજતો હતો
ના ના એવો નથી થ્રીડી એનિમેશન તો કેવું કે એ તો અલગ જ હોય આપણે એ બધા લેઝર શો કહે છે કારણ કે થ્રીડી એનિમેશન એન એમ પણ હોય છે આમા કઇ એનિમેશન એવું કઈ હોતું નથી ખાલી કયો લૅઝર જ હોય છે
આજે જયાતા આજ ક્યાં ગયા તા
આ તો જો આ હજી પાટણમાં છે ને મોલ મેઘા હા ટ્રેક મોલ ત્યાં ગયા હતા જોઓ અમે તો અત્યારે તો પેલા તો અમે જ્યારે પહેલી વખત ગયા તારેા તો એટલું બધું જેવું નોતું ખાલી ફર્સ્ટ ફ્લોર તો એજ બધું અને અત્યારે તો સેકન્ડ ફ્લોર ને થર્ડ ફ્લોર હવે બંનેને મસ્ત બની ગયુ છે અંદર ઘણી બધી વસ્તુઓ પણ હતી કણી કાય અમે તો લાઇવ મેં તો કઈ એકય નથી લાવી મારા મિત્રોય હતા એટલે અમને બધો ભાગમાં જ લાગ્યું અમુક એવા કુરકુરે બિસ્કીિટ ને એવું ઘણું બધું લાગ્યું એક મારો મિત્ર છે તેને પાસ્તા પણ લાવ્યાન હા પછી એક ટી શર્ટ પણ લાઈન હા ટી શર્ટ પણ લાઈ એક ટી શર્ટ લાઈ, ટી શર્ટ
તમે કોઈ કપડા લેવાના નથી કેતા
હા કપડે લેવા જવાનું હતું પરંતુ આ એને એટલી બધી વાર કરી દીધી પછી હવે ક છે કે હવે અમારે ઘરે જ આવશું તેના કારણે અમે મારે પેન્ટ લાવવાની છે પણ કંઈ લઈ ન શક્યા એટલે ભાઈ ચાલુ રાખજ મારે ઓટીપી પેલા લખો પડશે.
મોલ માં ટી શર્ટ એ મળે એવું એમ
ચાલું રાખજે તું ભાઈ વાત કર
હા ઘણું સારું મળે પણ તમે હાજી આ મોલ કીધો એની કરતા ઘણા એ ડીમાર્ટમાં જવાનું હતું ડીમાર્ટમાં સારી વસ્તુ મળે જેમ તમે કદાચ જોયું હોય. તો હ આપણે જે ડીમાર્ટ છે પાટણમાં પછી વી માર્ટ આવેલું છે ત્યાં એવી ઘણી જગ્યાઓ છે જ્યાં તમને ઘણી બધી વસ્તુ મળી શકે છે. મને તો પાટણમાં ઘણા જગ્યા એવા નથી આપણે કહેતા કે ઘણી એવી ફરવાના સ્થળો છે પછી જે અમદાવાદમાં પણ ફરવાના સ્થળો છે. હું હમણાં અ તમે એના વાત કરી છે લેચર સોની ત્યાં મેં હમણાં જ ગયો હતો બે દિવસ પહેલા રાત અમે તો રાદ તો ના જઈ શકીએ પણ અમે